હલો
હેલો હા બોલો
હલો
હલો હા આવે છે અવાજ બોલો
હલો અવાજ આવે છે
હા હા આવે છે અ
ઓકે કેમ છો
બસ મજામાં
મજામાં છો આજે તો તમે અ મારા ખ્યાલથી મોડે સુધી જાગો છો એમ
હા આત હા આજ તો હું થોડુંક વાંચતી હતી એટલે થોડું લેટ થઈ ગયું હું ક્યારેક ક્યારેક ભુક ને હું વાંચતી હોઉં છું. હા, હા હા બહ પાચતી હતી.
કઈ બુક વાચ રાા
હું જ્યોતિબા ફુલેની ગુલામગીરીની બુક વાંચતી હતી જે ખરેખર આપણે વાંચવી જોઈએ બધાને ઘણી વાર છે ને આપણેે અ જોઈએ ને તો બુક વાંચવાથી આપડો ઘણો બધો થાક પણ ઉતરી જતો હોય છે અને મન ફ્રેશ થઈ જાય એમ.
હ ના બુક તો વાંચવી જોઈએ અત્યારે જોવા જઈએ તો ઘણા બધા બસ હોય છે અને બસમાંથી મારા્યામથી નોલેજ પણ ઘણું બધું મળતું હોય છે એટલે બક તો વાંચવી જોઈએ. પણ એ ત્રણ બુકો વાંચી છે જે એમાં અલગ-અલગ હોય છે કે કોઈ પાવર ઓફિકિંગ છે એલેકથી તમારો શું એના પાવર છે. જાણી શકાય છે આપણે કદાચ ખ્યાલ જ નથી હોતો કે ભાઈ આપણેકંગ કરીએ છીએ એનો શું પાવર છે એ જે ખરેખર આપને કોઈ બુક્સમાંથી જાણવા મળતું હોય છે. અને બુક્સ તે ગોસ્ છે કે જ તમે જે પણ કોઈ બુક્સ વાંચો છો એટલે એમાં કેવું છે કે બુક્સ જે છે આખું જીવન લોકો એમાં નિકાળી દેતા હોય છે. બુક લખવામાં એટલે આપને કોઈ ન જીવન પણ છે ને એના અનુભવ બધું એક બુક માંથી જાણવા મળી જતા હોય છે.
સાચું કીધું તમે અલગ અલગ ટાઈપની અમુક ઘણી બધી બુકો પુસ્તકો મળે છે અત્યારે જેમ કે અ મનોરંજન માટે જો આ જોક્સ ને એ બધી કોમિક ને એવી બધી અલગ-અલગ બુક્સ મળે છે જયારે જીવન અમુક ના જીવન ચરિત્ર વિશે હોય છે અમુક ની આત્મકથા હોય છે એટલે અલગ અલગ ટાઈપ ના અત્યારે ઘણા બધા પુસ્તકો હોય છે વાંચવા લયક તો તમને કઈ રીતની બુક વાંચવી ગમે છે.
કો એક જે મને. વાનું બ ખૂબ રસ પડતો હતો એને પણ એ બ જે હતી મે બે ત્રણ વખત સર્ચ કર મને ક્યાંય એ બુક મળી ન પછી મે એ બુકને જવા દીધી મત પછી થોડો ટાઈમ વેટ કર્યો આજ વેટ કરું છું જ્યારે બક મળશે ત્યારે છે મારે વાત છે તો ક્યારે ક્યારેક કેવું થાય કે અમે આ મોબાઈલ ના. ચાલી છે એટલે આપણે બુ શું એટલે બ એટલે બ કઠિન વસ્તુ છે જો કોઈને અંદરથી એવો રસ હોય કે મારે વાંચ્યું છે તો જ અત્યારે લોકો બુક વાંચી શકે બાકી મોબાઈલ નામાં અત્યારે બક્સ વાંચવી એ ખુબ અઘરું કામ છે.
એ તમે સાચું કીધું પણ અત્યારે હાલ આપણે ઓનલાઈન પણ બુક્સ વાંચી શકીએ છેએ કે આપણે ખરીદી ના કરી શકતા હોય તો આપણે ઓનલાઈન બુક પણ વાંચી શકીએ છે જયારે અમુક બુકો છે જે આપણે આ નજીકના સ્ટોરમાં કે આપડા નાનું એવું ગામ હોય તો ત્યાંથી આપને મળી શકતી ન હોય. પણ આપણે ફોન દ્વારા આપણે ડાઉનલોડ કરીને બુક વાંચી શકીએ છે.
એ વાત તમારી સાચી છે તો મને ક્યારે કોઈ એવી વેબસાઇટ ના મળી કે જ્યાંથી બુક કોઈ ડાઉનલોડ કરી શકે તમને ધ્યાનમાં છે કોઈ વેબસાઇટ કે આ વેબસાઇટ છે ત્યાંથી આ બુક મળી શકે છે.
અત્યારે તો હાલ એવી કોઈ વેબસાઇટ નું મને ખ્યાલ નથી પણ જો મારા ધ્યાનમાં આવશે તો ચોક્કસ હું તમને શેર કરીશ.
મારા વબટ હું પણ એવું જ સોધતો હોઉ કે અગર મને કોઈ એવી વેબસાઇટ મળી જાય જેના લીધે મને મારા ફોન થ જો બુક્સ વાંચવા મળી જાય તો એ મારા માટે ઘણું બધું સરળ થઈ જાય કારણ કે અ કોઈ એક બુક માટે સ્પેશિયલ ટાઈમ નીકાળીને કોઈ અ લાઈબ્રેરી છે કે ત્યાં જવું એટલે થોડું અઘરું છે હવે જેમ કે મારી બાજુમાં લાઈબ્રેરી છે તો ત્યાં થોડો સમય અ એના માટે ચારો થોડો અઘરો પડે છે કે જેમ કે અમારે સોસાયટીમાં જે છે ક્લબ હાઉસ અમે ઘણી વખત ત્યાં જતા હોઈએ છીએ ક્યારે સ્વિમિંગ પુલમાં નહવા માટે જતા હોય ક્યારે તો ઇન્ડોર ગેમ્સ વા માટે જતા હોય ત્યાં લાઈબ્રેરી હોય તો અ દસ પંદર મિનિટ વીસ મિનિટ ત્યાં પણ ટાઈમ નીકાળી દેતા હોઈએ છીએ.
બરોબર કીધું તમે અમુક બુક્સ એટલી રસપ્રદ હોય છે કે આપણને વારંવાર વાંચવાનું મન થાય છે અને અમુક આપડે જોઈએ ને બુકમાં પુસ્તકમાં આપણેે જોઈએ કે લોકોના જીવન સંઘર્ષ વિશે આખી એની માહિતી હોય છે. મને એવી બુકો વાંચવી ઘણી ગમે કે જેમાં લોકોના સંઘર્ષો બતાવેલા હોય લોકો કઈ રીતે આગળ વધ્યા પોતે કેટલી કેટલી તકલીફો સહન કરીને એને જે સફળતા મેળવેલી છે એનું બધું એમાં આપણને જાણવા મળે.
બબર બરાબર છે ત કેવું છે કે લોકોની આત્મકથા છે અથવા કોઈ અમુક બ એવી હોય છે જે કોઈ બીજાને જીને જોઈને લખેલી હોય છે. કોઈને પણ કે કોઈ એવા મહાન વ્યક્તિ હોય તને લોકો ભૂકો લગતા હોય છે. હવે આપણેે એ બુક નું જોવા જઈએ તો કેવું છે કે થોડું એ હિબ પણ જાણવું જરૂરી છે. કે આ જે બુક છે એનો એના લેખક કોણ છે કોને લખી છે આ બુક તો પછી તમને એ બધી તું વાંચ્યો હતો તમને થોડો એના
હા એ તમે સાચી વાત. તકે જો લેખક આપણને જોઈ લે તો એના વિચારો થકી આપણને એની બીજી લખેલી બુકો પણ આપણને જાણવા મળી જાય અને એના જો વિચારો અને એનું જે લખાણ આપણને ગમતું હોય કે એના લખાણમાં આપણને કઈક વધારે જાણવા મળે એવું આપણે કઈક જોવું હોય તો એની એ લેખક થકી આપણે બીજી એની બુકો પણ વાંચી શકીએ.
હમ બરાબર છે પણ હવે એું છે કે એક સમય હતો જય્યારે સ્કૂલમાં હતા અમે. તો જે બધી બુક્સ આવતી હતી હવે ત્યારે તો જોવા જેવી તો છ થી સાત જ સબ્જેક્ટ આવતા સાત બુકો આવતી હતી. અને એમાં એક ગુજરાતી અને હિન્દી અને ઈંગ્લિશ આ ત્રમ જે પુસ્તકો હતી એ વાંચવાની કઈક મજા જ અલગ હતી જેમાં તને બધું એક વાર્તા સ્ટોરી હોય લાગતું અને જો તમે વાંચો એટલે તમે આમ અંદરથી એને ફીલ કરી શકો ઇમેજિન કરી શકો તમે જે વાંચો તો તમને ઈમેજિન થાય તમારા સામે જેવા ચિત્રો બને ત્યાં જાણી એવું લાગે. તમે વાચો છો અને ખરેખરીતના સ્ટોરી ચાલેશે ફીચર જોઈ રહ્યા છો. આવું બધું એ સમયમાં થતું. અને અત્યારે પણ એવું જ થાય છે પણ હવે જે ફોન આવ્યા પછી લોકોની નિવેજન શક્તિ જે છે બહ નબળી પડી ગઈ છે. પેલા તો કેવું હતું ફોન હતા નહ તો લોકો માત્ર ઈમેજિન કરતા હતા બધું ઇમેજિ કરી કરીને મતલબ ચાલતું હતુંતલબ કો વાચ એટલે ઇમે કરીને એડ મગજમાં એક ચિત્ર બનત હવે એક એક એ છે જ નહી અ અત્યારે આપણે જોવા જઈએ તો કેવું છે કે મગજજી એટલું આપણું યુઝ જ નથી થતું એટલું પેલા થતું હત.
અત્યારે કેવું છે કે આપણે મોબાઈલમાં જટલો ટાઈમ પસાર કરી નાખીએ છેએ કે આપણે બુક વાંચવી કે કઈક અલગ વસ્તુ કરવી એ કઈ આપણને ધ્યાન નથી રેતું કેમકે અત્યારે મનોરંજન માટે લોકો મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે અને કંઈક નવું જાણવા માટે પણ મોબાઈલ પણ એટલો જ ઉપયોગી છે પણ જો એને સાચી રીતે ઉપયોગ કરતા આવડે તો એ આપણને ઘણો બધો ઉપયોગી બની શકે.
જોવા જઈએ તો જેમ મેં કીધું કે જે અ તમે જ્યારે જે વસ્તુ ઉપર ધ્યાન આપજો મમને ખ્યાલશે કે હવે તમારી કરવાની જે તાકાત હતી અને અત્યારની માં ખૂબ ખૂબ એટલે ખૂબ અંતર આવી ગું હ છે કે તમે પેલા ઇમેજિન કરી શકતા હશો તેટ ઇમેજિન હવે થતું નથી
હા સાચું કીધું તમે અત્યારે જે ટેકનોલોજી ના કારણે વધારે પડતું આપણને અ એમાં જ વધારે રસપ્રદ વધારે આપણને એમાં રસ પડે છે કે જે ડાયરેક્ટલી આપણને દેખાય છે એમાં વાંચવાનું ને એવું બધું કરવાનું એમાં લોકોને ઓછો રસ પડતો હોય છે.
હા તમારી પાસેથીને સારી એવી માહિતી મળી છું અને હું ખ યાદ રાખીશ અનેીખી હ હવે આપડે મળીએ પછી ઠક છે હું તમારી માહિતી મારી પાસે રાખી રહ્યો છું તમને તમારી સાથે વાત કરી મને બહ જ ગમ
ભલે ત્યારે હા આવજો. આવજો.
ઓકે.